હલો
હલો
હલો કેમ છો?
કેમ છે?
બસ બસ મજામાં મજામાં કેવી છે તમારી તબિયત?
સારી છે તમારી તબિયત કેવી છે?
બસ બસ મારી પણ એકદમ સારી હા
બરોબર મને ત મેં કીધું ઘણા દિવસ પછી મળી રહ્યા છે તો આજે વિચાર્યું કે સાંજે બેસ ના થોડી વાત કરીએ આજકાલ દરેક વ્યક્તિ પોતાની નોકરી અભ્યાસ અને જવાબદારી માં એટલો વ્યસ્ત થઇ ગયો છે. કે મિત્રો સાથે વાત કરવાનો સમય જ નહીં મળતો તો મેં કીધું તમને ફોન કરું ને તમને કહ કે આજે મળીએ સાંજે
હા હા સાચી વાત છે સાચી વાત છે
તું હવે ક્યાં કામ કરે છે છેલ્લે તો જયારે આપડે વાત થઈ હતી ત્યારે તું કંઈક ઇન્ટરવ્યુ આપી રહી પછી શું થયું નોકરી મળી?
હા હા મળી ગઈ હ મને નોકરી
બરોબર છે હા સરસ સરસ સૌથી પહેલા તો અભિનંદન. મને ખબર હતી કે તારી મહેનત તો જરૂર રંગ લાવશે થોડું વિગતે કે હ મને કે કઈ કંપની છે કેવ વિભાગ છે શરૂઆત નો અનુભવ કેવો છે તારો?
હા હા મારી કંપની જે છે ને એ આઈટી કંપની છે. એ જમા છે ને બ બધું છે અંદરનું જે કામ ને બધું હોય અંદર બધા જે વિભાગ હોય બધું આઈટીને સંલગ્ન છે તો હું અત્યારે આઈટી કંપનીમાં છું એની અંદર હું છે ને એ એચઆર વિભાગમાં છું એમ. અને મારે નાના મોટા કામ થી લઈ ને એકદમ મારા જે મોટા સિનિયર મારા જે નોકરી હોય એ લોકોને બી મારે કામ બતાવવાનું હોય એમ તમારો અનુભવ ઘણો સારો રહ્યો.
સરસ એચઆર નું કામ બારથી આમ લાગે કે સરળ હોય પણ ખરેખર એમમાં બહુ બધી જવાબદારી હોય નવા લોકો ના ઇન્ટર ઇન્ટરવ્યુ લેવા એમની પસંદગી કરવી એમ દરેક કર્મચારી હોય એની સમસ્યાઓ સંભાળવી વાતાવરણ સારું રાખવું આ બધું એચારની જવાબ માં આવે તો તને બધું કરવું ગમે?
હા મને ગમે છે એજ ને મને પહેલેથી આમાં રસ હતો. એટલે જ પછી મેં આ આની અંદર વધારે આમ આગળ કર્યું
બરોબર છે તો સારું કેહેવાય તો તારો પહેલો દિવસ કેવો હતો?
એમ તો મારો દિવસ ઘણો સારો હતો પેલા તો હું થોડી નર્વસ હતી કે મને આમ ડર લાગતો હતો કે કેવી રીતે બધા ઓફિસ માં કેવા આવશે મને ફાવશે કે નહીિ ફાવેમ પણ આમ તો આમ જોવા જઈ તો હવે અત્યારે બધું થોડા દિવસ થઈ ગયા તો સરખું થઈ ગયું છે.
બરોબર. હા એટલે સમજી શકાય કારણ કે પહેલો દિવસ લગભગ દરેક માટે એવો જ હોય પણ જો ટીમ સારી હોય તો આમ ઝડપથી એક્જસ્ટ થઈ જવાય તો તારી એમ કેવી સારી છે?
હા મારી ટીમ પણ એવી છે બધા આમ એકબીજા સાથે હળી મળી જાય એવા બધા
બરોબર બરોબર છે બહ સારી છે આજકાલ તો પણ માત્ર ડિગ્રી થી પાછું કશું કઈ કામ ચાલતું નથી નવી નવી સ્કીમ શીખવી જેમ કે કોમ્યુનિકેશન થઈ ગયું પ્રેઝન્ટેશન કમ્પ્યુટર સ્કીલ પાછ અંગ્રેજી ભાષા મુું બી દર અઠળે ક નઉ શ ો પ્રયત્ન કરતી જઉં છું
હા એ સારી વાત છે અત્યારે એવી રીતે બધું આપડે અલગ અલગ સ્કીલ આપ આપડી જોડે ના હોય ને તો પછી આપણને મુશ્કેલી પડે સારી નોકરી શોધો આવે
એ જ ને તું કઈ નવું કે ઓનલાઈન કોર્સ કેવું કઈ કરે છે
હા હું છે ને એક ઓનલાઈન કોર્સ કરું છું અત્યારે
ક કણ
મારો જે કોર્સ છે ને એનું નામ છે એક્સેલ એ એચ આર એનાલટિક્સ એની અંદર બધું શીખવાડે આપ
બરોબર છે નવી વસ્તુ શીખવા મળે મને પણ એમ તો એ બધું સૌથી વધારે જ ગમે રોજ કઈક નવું શીખવા મળે અલગ અલગ લોકો લોકો સાથે વાત કરવી ગમને ઘણું બધું શીખવા મળે આપણને
હા
અને ક્યારેક આપણને કામનું પ્રેશર પણ હોય પણ એમાંથી ઘણું બધું આપણને અનુભવ બી મળે એટલે આમ તો સારું તારો આગળનોો પ્લાન શું છે
હા મને છે ને આમ અત્યાર તોથી એવું છે કે અત્યારે બધું નવું નવું છે ને તો સારા સારા અનુભવ મેળવવા છે એમ
બરોબર છે સરસ સરસ ના તારો વિચાર એકદમ સારું છે એમ પેલા અનુભવ પછી સારી તક મળે મને પણ લાગે કે સતત ઠીકતા રહેવું જોઈએ કારણ કે દુનિયા જે ઝડપથી આગળ વધી રહી છે એ પ્રમાણે આપડે શીખવું પડે પાંચ વર્ષ પછી હું મારા ક્ષેત્રમાં મારી પોઝિશન પર પહોંચવા માંગુ છ સાથે સાથે નવી ટેકનોલોજી પણ શીખવી રહેેવી પડે એમ તારે પણ શીખવું જ પડે ને
હા સાચી વાત છે એટલે જ ને એટલે જ મે આ કોર્સમાં બી મેં એડમિશન લીધું છે
બરોબર તને શું લાગે છે આમ કામ અને વ્યક્તિગત જીવન એ બંને વચ્ચે બેલેન્સ રાખ આખું જરૂરી છે
હા બિલકુલ જરૂરી છે કેમ કે દેખો કે કોઈ બી આમ આપને કોઈ બી છોકરી હોય ને મેરેજ થઈ ગયા હોય તો એની આપણેે ઘરની લાઈફ બી સંભાળવી અને ઓફિસ ના કામ ભી સંભાળો એ બંને બહ જરૂરી છે
સાચી વાત છે હું પણ એજ માનું છું કે માત્ર કામથી ના થાય પરિવાર મ તો્રો પછી પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ નહી તો પછી માણસ માનસિક રીતે થાકી જાય
હા એટલે જ ને બંને વસ્તુ વચ્ચે તમે સાચવા નહી ને તો તમે એક પણ વસ્તુમાં સારી રીતે ધ્યાન ના આપી શકો
એકદમ સાચી વાત છે, જયારે કોઈ કામ મુશ્કેલ લાગતું હોય ત્યારે હું એક વાત યાદ રાખુ દરેક સફળ વ્યક્તિ એ શરૂઆત નાના નાના પગલાથી જ કરી હોય. મહેનત અને દવેસ રાખીએ તો પરિણામ ચોક્કસ મળે
હા એ વાત તમારી એકદમ સાચી છે મહેનત બી જોઈએ અને આપણું નસીબ આમ બંને વસ્તુ કામ કરે ને તો આપણને પરિણામ મળે જ
હા એટલા માટે હું ક્યારે હું તો ક્યારે શીખવાનું બંધ નહી કરતી ભલે થોડું થોડું પણ દરરોજ થોડું વાંચવું નવા વિડીિયો જોવું કઈક મારી સ્કીલસમાં નવું સુધારવાનું પ્રયત્ન કરો
હા સાચી વાત છે હું બી એ વસ્તુ કરું છુ. કે આપડણે બોલવાની સ્પીચ સુધારવી પછી અલગ અલગ કોઈ કોર્સ શીખવા. કે મારા ભણવામાં અત્યારે હું આઈટી નું ભણું છુ. તો એ બધા વસ્તુમાં મને કેવી રીતે મદદ તો એ બધું બી હ અલગ અલગ હું બીવી રીતે સ્કી બધી શીખી રહી છુ.
સાચી વાત છે અનેમ તું કેટલા દિવસ થઈ ગયા તારી જોડે વાત જ ક કશું જાણ્યું નથી મેં કીધુંવી કંઈક નવું શીખી હોઈશ નવો કોર્સ કર્યો હશે તો મેં જુલાઈ આજે તારી સાથે વાત. કરું પણ નાના ઘણું સારું લાગ્યુ, ઘણા દિવસ પછી આપડી આટલી શાંતિથી વાત થઈ, પણ સારું કેવાય કે તારી નોકરી ને બધું ચાલુ કરલ્યું છે. જારે પઈ સમય મળે ત્યારે તું મળવા આવજે
હા હા, ચોક્કસ ના ના ના ભોલું ચોક્કસ મળવા આવીઈશ મેં આના સાથે બી મેં એક બીજો કોર્સ બી કર્યો હતો એ મારો ને આપણે ચેી એઆઈ હોય ને બધું એની અંદર તમારે કેવી રીતે પ્રોમ્ટ નાખવો
બરોબર.
તમારે સારી રીતે બધી તમે જે ઓનલાઈન એપ્લિકેશનો આવે છે. કે તમે સારી રીતે કેવી રીતે વાપરી શકો એ બધું તમને શખ. મ કોર્સમાં.
બરોબર છે, તો એ કોર્સ પ ક્યાંથી કર્યો
મેં છે ને એ કોર્સ મેં એડવર્ટાઈઝ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ પર.
બરોબર.
તો ઇન્સ્ટાગ્રામ પરથી જોયા પછી મેં છેને, એવી રીતે લિંકને બધું શોધ. ને પછી ઓનલાઈન એના પર મેં રજીિસ્ટ્રેશન કર્યું હતુ અને કોર્સ પા. ફ્રી માં હતું એટલે મેં પાંચ છ, કલાક ને કોર્સ કર્યો અને પછી કોર્સ કર્યા પછી. પછી મેં એની અંદર એક્ઝામ આપી હતી.
અચ્છા બરોબર છે, મને પણ એવું હોય તો પોસ્ટ શેર કરજે ને એવો તો હું પણ જયારે ફ્રી હોય તો આવું નવું નવું શીખતી રહઉું
ચોક્કસ ચોક્કસ હું તમને મોકલીશ તમે મૂકવા ને પછી એ પોહોતે ને તમારે તો એની અંદર બી છેને અ તમને એક્ઝામને બધું આપીને તમે પાસ થાવ ને તો પછી જે સર્ટિફિકેટ મળે ને એ તમે તમારા નોકરી માં બી આગળ બતાવી શકો તમે લિ પર બી પોસ્ટ કરી શકો એ બધી જગ્યા આપણને મદદ થાય.
હા એ તારી વાત સાચી છે કે એને આપડણે મૂકી શકીએ
હા.
અને આપણી સ્કીલ્સ માં પણ એડ કરી શકીએ પછી આપણેે આપણું રિઝ્યુમ ને જે બનાવીએ. એમાં પણ આપણેે મૂકી શકીએ એ વસ્તુ
હા હા એ એટલેજ ને એટલે જ મેં તમને કીધું કે તમે બી અત્યારે બધું નવું શીખી રહ્યા છો, તો મેં કીધું લ મેં પહેલા થોડો ટાઈમ પેલા આ કોર્સ કર્યો તો મારી પાસેનું સર્ટિફિકેટબી છે. એટલે એવું નથી કે ઓનલાઈન છે તો આ વસ્તુ ખોટી હશે કે. ેટ ન આપે એુંને મારી પાસે સર્ટિફિકેટ પણ આવી ગયું.
હા એ વાત સાચી તો એ કરેલું છે, તારો અનુભવ છે એટલે ખોટુંના હોય. કારણ કે આવું બધું. તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાંને એમાં ફિફ્ટી એડ આવતી હોય છે અને બધી સાચીના હોય ફ્રોડ હોય છે, અને એવું બધું બી થતું હોય છે.
હા એટલ જ એટલેજ મેં તમને કીધુ. હું તમને છેને, એની જે રજીિસ્ટ્રેશન માટે લંક આવે ને
હા.
એ હું તમને મોકલી પછી એની અંદર બધી જરૂરી વિગતો હશે કે ના. તમારે કેવી રીતે કોર્સ કરવો છે. પણ તો બી તમારી પાસે કોઈી પેમેન્ટ. પૈે તમેને આપ કોર્સ છે ને બિલકુલ ફ્રી છે.
બરોબર.
હા. એટલે એવી રીતે કોઈ વસ્તુ ખોટી જતી હોય ને તો તમે ત્યાં મને અટકી જજો ને મને પાછો તમે ફોન કરજો. હું તમને તે વસ્તુ એ વખતે શીખવાડીશ એમ તમે. ફોર્મ ફિલ કરજો પછી પાંચ થી છ કલાક નું છે ને વિડીિયો મલબ મી. જેવું ચાલતું હોય છે એમાં તમને.
બરોબર હા તો બસ એવું. કરીશ તું મને લિન્થ મોકલી ને એટલે પેલા હું જોઈશ કેવી રીતે છે શું નહી. પછી હું તને કહીશ કે મીટિંગ્સ ને બધું કેવી રીતે હોય છે.
હા હા ચોક્કસ ચોક્કસ હું તમને મોકલી આપીશ હા હા ચોક્કસક્. તમે બી તો શીખો બી કોઈ બી પ્રોબ્લેમ થાય ને તો તમે મને પૂછજો તો આપણેે એ સોલ્વ કરી દઈસુ પછી તમારું આખું ફોર્મ ભરાઈ જાય
હા એ વાત સાચું તાય કઈ વાંધ નહીિ તો તું મને મોકલું હાલ જ જોઈ લઉ નથી ત્યારે એું હોય તો થોડીક વાર માં કોલ કરો
હા હા જોઈેલો જોઈલે હું તમને મોકલી આપું હા હ સ મળ